બ વિજયશ ભાઈ
હલો અવાજ આવી રહી છે મારી
શું કરી રહ્યા છો હમણાં
હમણાં તો હાલમાં બસ ઘરે જ છીએ અને મતલબમાં અમે જે ખેતી કરેલી તો તે જ મતલબમાં વાતચીત ચાલ્યા કરે છે કારણ કે હમણાં તો ખેતી થોડીક વાતાવરણના કારણે બગડી જાય એવી લાગ્યા કરે છે કારણ કે તમને ખબર જ છે હમણાં વાતાવરણ ખુબ જ ખરાબ ચાલી રહ્યું છે જેથી કરીને ખેતી ઘણી બધી ઇફેક્ટ હોવાના ચાન્સીસ લાગી રહ્યા છે કારણ કે ગમે ત્યારે તડકો પડી જાય છે ગમે ત્યારે મતલબમાં વરસાદ આવી જાય છે તો એવ બધું ચાલ્યા કરે જેના કારણે ખેતીમાં થોડો તકલીફ નો સામનો કરવો પડશે એવો લાગે છે કારણ કે ખેતીઓને યોગ્ય માત્રામાં સૂરજ ની કિરણ પણ જોતી હોય છે અને યોગ્ય માત્રામાં આપણે બીજું બધું પણ જોતું હોય છે તો વાતાવરણ જો એવું ચાલ્યા કરશે તો મતલબમાં અમારી કેરીના પણ જે મોર છે આવેલા એ મોરમાં પણ ખૂબ જ એવું કાળા પડી જવાની સંભાવના લાગી રહી છે તમારે મતલબમાં કેવીું ચાલીુ રહે છે ખેતી
હા અમે પણ ખેતી કરી રહ્યા છે અને એમ તેમે જાણો છો કે હમણાં ખેતીમાં તો એટલો મોટું ઇન્કમ નથી આવી રહીતી પણ જો અમાં ખેડૂત છે એટલે આવા કરો પડે છે અને ઘરે પણ બધા લોકો માનતા નથી ખેતી કરવા કહી જ છે એટલે ખેતી કરી રહ્યા છે હમણાં તો હું ડાંગરનો પાક રોપી રહવા એટલે રોપવા માંગુ છું અને ઘ પણ આમ તો આ સીઝન જે ચોમાસાું સઝન થોડી દિવસ પછી આવી રહી છે તેના બધા ઇન્ટરેસ્ટ છેણ અમારા ગામમાં ઘણા બધા લોકો માને છે અને ઘણા બધા લોકોને બહુ ઉત્સાહ હોય છે ચોમાસું સીઝન ચોમાસાની સિઝનમાં એ લોકો ડાંગર ન પાક રોપે અને એ લોકોને એ લોકો ખૂબ સારી રીતે ખેતી પણ કરે છે ખૂબ પદ્ધતિ અનુસાર ખેતી કરે છે અમે પણ એ પદ્ધતિ અનુસાર ખેતી કરીએ જીએ પરંતુ તમે જાણો છો કે હમં ખેતીમાં એટલું બધું આપણને જોવા નથી મળતું કે આપણને યોગ્ય પ્રકારના ફળ નથી મળતા અને તમે કીધું કે આપણા જે કેરીમાં આંબાવાડીમાં આપ બધું છાંટીએ દવા છાંતી ખાતર મૂકી વિવિધ પ્રકારની દવા મોઘી મોઘી દવા આપડે કલમોમાં છાતીએ પછી તો પણ આપણને એટલું બધી એમાંથી ફળ નથી મળતું અને તમે કીધું કે આપ કાળા પડી જાય છે મોગર અને પછી આપણને દવાનો ખર્ચ અન્ય પ્રકારના બધા ખર્ચા એમાંથી નીકળ નથી તો પછી કરીએ જ શું આપણેે પ ખેતી એટલે કે આપડ જેટલી પણ જે આપ આવક હોય છે એટલે મીન્સલી આપણે જે ખેતીમાં આવક નાખવાની હોય છે બટ આ ખર્ચા માટે પછી એ જ આપણને નથી મળતી હોય તો પછી આપણે ખેતી કરીને શું ફાયદો એ આપણે જોબ નહી કરીએ એવું પણ બધા લોકો વિચારે છે એટલે કે અમારા જે ગામમાં ઘણા બધા ખેડૂતો હશે તે લો મેલોકો એ લોકો ના મળ માટે સાંભળ્યું કે આવું બધું એ લોકો કેહેતા હતા એટલે કે પરંતુ ગામમાં તો મોટા ભાગેમ ખેડૂત છે એટલે મોસ્ટલી એમ તો બધા ઘ ખેતી કરે છે અને થોડા ઘ પરિવારો છે એ લોકો ખેતી કરવાનું છોડી દીધું છે કારણ કે એ લોકો પણ ખુબ એ લોકો પૈસા નાખેલા હતા ખેતીમાં પરંતુ ખેતી માંથી એ લોકો ને આવક નથી મળી અને એ લોકોમ બધ લોન પણ લીધેલી હતી ને એવું બધું લીધેલુંું જેના માટે એ લોકો પછી આવ ખેતી છોવા પડી અને હમણાં હાલમાં એ લોકોના ઘરે બધા લોકો એમ જોબ કરે છે એટલે એવી પરિસ્થિતિ બી આવી જાય છે કારણ કે ખેતીમાં તમે જાણો છો કે લોસ કે પ્રોફિટ થવાનું જ છે કારણ કે મોસ્ટલી ખેતી વાતાવરણ પર ડિપેન્ડ હોય છે કારણ કે વાતાવરણ જેટલું સારું રહેશે તેટલી ખેતી સારી રહેશે પરંતુ જો વાતાવરણ તો બગડી જશે તો પછી આપણે જેટલું દવા છે તે પછી વિવિધ પ્રકારના ખાતરો મૂકીએ તો પણ આપ ખેતીમાં એટલું બધી અસર નહી જોવા મળે બાકી તમારે શું કેવું છે આ બાબતે ખેતીમાં તો આપડણે એટ કે આવું બધું થવાનું જ છે ને
વિચારશો કે મતલબ આ પ્રોફિટ જ થશે તે ખોટી વાત છે કારણ કે ખેતી માટે મતલબમાં ખૂબ જ વધારે એવ તકલીફનો સામનો કરવો પડી રહ છે અને મતલબમાં કેટલીક વાર વરસાદ તો પણ આપણને પ્રોબ્લેમ રહેશે કે વરસાદ ના આવે તો પ્રોબ્લેમ થઈ શકે તો બ જ તરફથી પ્રોબ્મ છે અને જો પરફેક્ટ વસતુ થવાનું મળે નહી એટલે હંમેશા પ્રોફિટ થશે જ નહીં અને વરસાદ ન તમને ખબર જ છે કે કોઈક વાર કે એટલો ઘણો આવી જાય છે અને કોઈક વાર આવતો જ નથી મલબ મ આવે તો મતલબ આવ્યા જ કરે છે દસ પંદર દિવસ એવુ બધુ થતું હોય છે તો જેથી કરીને ખેડૂત લોકોએ ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડી રહે છે તો જેથી કરીને સરકારે પણ થોડુંક તેમને માન આપવું જોઈએ અને તેઓ એટલી બધી મહેનત કરે છે તો તે મને થોડુંક માન આપ આપું જોઈએ અને પૈસા થોડાક આપવા જોઈએ તો તે બાબત ઉપર સરકારને પણ એક વાત થોડુંક પ્રોત્સાહન આપવા માંગુ છું કે મતલબમાં તેમને થોડોક આભારી પણ છું કારણ કે જયારે મતલબમાં બહુ જ વરસાદ આવ્યો હતો પેલા વખતે તો ત્યારે અમારો ડાંગર નો પાક આખો જ પડી ગયો હતો અને એકદમ મતલબમાં નીચે થી કપાટું પણ ન હતું અને આખું કોહી પણ ગયું હતું જેથી કરીને અમને પુરેતતામાં પણ તે કામ ના આવ્યું અને જે ડાંગર લાગેલો હતો તે આખું જ કહી ગયું હતું તેથી કરીને તે પણ કામ ના આવ્યું તો મતલબમાં સરકારે થોડુંક અમારે જોયું અને બધા જ ખેડૂત ભાઈઓ માટે તેમણે શું કર્યું કે મતલબમાં પેલું મતલબ આ ફોટો પાડીને મોકલો અને પછી ફોટો પાડીને તે મોકલ્યો અને પછી છે ને મતલબ તેના પૈસા અમે આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું તો એમાં શું થયું કે અમે જે ફોટો પાડીને મોકલવામાં આવ્યું તો તેના કારણે તેના કારણે અમને તેના કેટલાક પૈસા મળી ગયા હતા તો જેથી કરીને સરકારને અ ખુબ જ વધારે આભારી છું કે તેમને મતલબ આ શકીમ કે સરકાર ખેડૂતો માટે થોડાક પૈસા મતલબ માપવામાં આવે કારણ કે ત્યારે અમારા એટલા બધા પૈસા નીકળી ગયા હતા ને કે તમને શું જ વાટ કહું અને ત્યારે જો સરકાર અમને પૈસા ન આપશે તોઆ વખતે આ વર્ષે અમારાથી ખેતી પણ ન કરાટે પરુ સરકારે થોડુંક અમને કેટલોક આભાર આપ્યો અને તેના કારણે અમે આ વર્ષે પણ ખેતી કરતા ગયા સે કારણ કે જો એવુ એવુ સરકાર થોડું ખેડૂત લોકોને ના આપશે તો ખેડૂત લોકો બધા મતલબમાં દેવુમાં વધી જવાના સે અને બધાએ ખેડૂતોને ખુબ જ વધારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તો આપણે થોડુંક તો વિચારવું જોઈએ ખેડૂતો માટે કારણ કે ખેડૂતો એવું ખુબ જ વધારે પરિશ્રમ નું કામ કરતું હોય છે અને બીજા બધા લોકો મતલબ કામ કરે છે પરંતુ તે કોમ્પ્યુટર પર ને કામ કરે છે અને પરિશ્ર પરિશ્રમ નું જે કામ સે ખેડૂતમાં ખેતીમાં ટોટલ જ ખેતીમાં અમુક લોકો જ કામ કરી શકે છે અને ખેડૂત લોકો જો કામ કરે છે તો એમને થોડોક ઊચો ભાવ પણ આપવો જોઈએ જેમ કે કેટલીક વાર બજારોમાં જાઈ એ તો તે ભાવ ખૂબ જ ખેડૂતોને ઓછો આપવામાં આવે છે અને ત્યાંથી બીજા લોકો જે ખરીદશે તો તે લોકોને ઊચો ભાવમાં આપવામાં આવશે તો ખેડૂત લોકો વચે ઓછા ભાવ માં લઈને બીજાને વધારે ભાવ આપ અમારે ખેડૂત લોકોને એટલો પ્રોફિટ થતો જ નથી જેથી કરીને સારી રીતના ખેતી કરી શકે ખેતી કરીને તો ગુજારો ચલાવી શકે પોતાનો તો જેથી કરીને ખેડૂત લોકોને યોગ્ય ભાવ આપવામાં આવે એવી પણ કોઈ સ્કીમ બનાવવામાં આવે કે ભાઈ એટલા પૈસા તો ખેડૂત લોકોને આપવા જ જરૂરી છે જો જેથી આ મતલબ બજારમાં ખેડૂત લોકોને થો ડુક ક માન હોય અને થોડુક પૈસા વધારે આપે જેથી ખેડૂત લોકો વધારે ખેતી કરે અને જેથી કરીને આપોણો દેશ જે કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે તો તેને અસલી પહેચાન મળી શકે ખેડૂત લોકોને કે ભાઈ તે લોકો ખુશ છે ખેતી કરીને કારણ કે ખેતી કરીને આજના જમાનામાં ખૂબ જ ઓછા લોકો ખુશ છે જે લોકો ખૂબ જ વધારે સર પાયા પર ઉંચા પાયા પર ખેતી કરે છે અને તેના ખુબ જ વધારે ઉપર જ્ઞાન છે તે લોકો જ ખુશ છે પરંતુ જે નાના ખેડૂતો છે અને જે નાના ખેડૂતોને વધારે સમજ પણ નથી પડતી એમ જ મતલબ બધું ઉગાડીને મતલબ બજારમાં વેચી આવે છે તો તે લોકોને ખુબ જ વધારે એવ ઓછો પ્રોફિટ પણ થાય છે અને પૈસા ના મળવાના કારણે તે લોકોને ખુબ જ વધારે તકલીફ નો સામનો પણ કરવો પડે છે
હા તમારી વાત સાચી છે એટલે કે આપડે ખેડૂતોને બધી સરકારી જે યોજના બધી આવી રહી છે તે એ લોકોને એ લોકોને આપવી જોઈએ કારણ કે સરકારે જે એ લોકોને ખેડૂતોને યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે સરક એ લોકો એ બધી ઘણી સરકારી યોજના જે પણ આવશે ખેતી ખેડૂતો માટે તેજ નિમ બધું ખેતી કરવા છોડી દેશે કારણ કે તમે જાણો છો કે આજકાલના જે પણમણા ખેડૂતો એ મોસ્ટલી ખેડૂતોની સંખ્યા ઓછી થવા માંડી છે એટલે મોસ્ટલી ગેરલ છે બધા શહેરોમાં એમ તો બધા ખેડૂતો કરી રહ્યા છે પરંતુ હવે તો ત્યાંના લોકો પણ સમજી ગયા છે નથી એટલે એ માટે ખેતી કરવા છોડી રહ્યા છે એટલે કે એ લોકો એવું વિચારવા માટે ખેડૂત એટલે સરકારે એ ઘણી બધી સરકારી યોજના જે આવી રહી છે કારણ કે તમે જે કીધું કે ભાર નુકસાની થાય ત્યારે અથવા જે કેરીનો આપ પાક નિષ્ફળ જાય અથવા કેરી આવી વરસાદમાં પડી ગઈ ત્યારે નુકસાનીનો આપ ભરપાઈ માટે સરકારે એવી યોજના બાર પાડે છે જેમ કે તમે કીધું કે જે ખે આપણે આંબાવાડીને નીચે પડેલી કેરીનો ફોટો પાડવો અને ત્યાં ઉભરીને આપ ફોટો પાડવા અને ત્યાં આપણે સાતભાને જે આપ જમીન હોય છે તેની નકલ કરીને આપણે ફોર્મ ભરવાનું હોય છે અને પછી આપણે ઘણી બધી પ્રોસેસ કરીને પછી આપણને એ સરકારી યોજના નનો લાભ મળી શકે છે અને પી સરકાર આપણને જે નુકસાન વર્તરનું જે પણણે થયેલું જેટલું રકમનું એ લોકો આપણને નિશ્ચિત રકમ આપી દે છે એટલે આ બધી પ્રોસેસ કરવા પડે છે અને સરકારારે ઘણી બધી સ્કીમો બહાર પાડે છે જેમકે તમ કીધું છે કે ખેડૂતો માટે વી ઘણી બધી સબસડી સબસિડી પણ આપે છે જેમ કે કોઈ પ્રકારના ટેકનિકલ સાધનો ખરીદવા માટે અલગ ટક્ટરો હોય છે પ ટક્ટર ખેડવાનું પછી ભાટ કાપવાનું મશીન હોય છે ભાટ વાવરવાનું મશીન હોય છે તે પણ ઘણી બધી મશીનો પર એ લોકો પચાસ ટકા જેટલી સબસિડી એ લોકો આપે છે એટલે એ વિચારે છે પરંતુ એ બધી જે યોજનાનો જે અમુક ખેડૂતો ગરીબ હોય છે તે લોકોને ખબર નથી પડતી અને એ લોકોને એ બધી જે સરકારી યોજના આવે છે તે લોકોને ખબર પડવી ખૂબ જરૂરી છે કારણ કે સરકારે જો ખેડૂતોને આટલી બધી સહાય આપશે તો પછી ખેડૂતો આમ વધે ખે કરવા પહેરશે અને આપણા દેશમાં એમ એટલે કે આપણા દેશમાં અનાજનું પ્રમાણ વધશે અને બધાને અનાજ મળી શકશે સરખું એમ એટલે કે બધાને જ એમ અનાજ પૂરતું મળી રહે જોઈએ કારણ કે આપણે જો આપ પ જઈએ એટ સરડૂ ખ સહાય આપરી છે કારણ આપરી છેકી તમારે ક
હા મારે પણ એજ કેવું છે કે મતલબમાં સરકારે એટલી સહાય તો આપવી જ જોઈએ કારણ કે ખેડૂત લોકો ખુબ જ વધારે એવું કામ કરે છે અને તેના કારણે આપણે ખુબ જ વધારે એવું સારું પડે છે કારણ કે ખેડૂત લોકો જો પોતાનું કામ સારી રીતના ન બજાવશે ને તો બધાને ખાવાના વાા પડી જશે અને ખેડૂત લોકોને આપડણે એટલા પરિશ્રમ ના બદલે થોડુંક સબસિડી આપી શકીએ કારણ કે આપણે કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિ લોકોને સબસિડી આપતા આપણે જોયા છે તો એ લોકોને મતલબ એટલી બધી સબસિડી આપવામાં આવે એટલા કરોડપતિ લોકોને તો આપણું જે મેન જેમ ખડૂ આપણા દેશના મેન લોકો કહેવામાં આવે છે કારણ કે આપણા દેશ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે તો જેથી કરીને આપણા તે ખેડૂત ભાઈઓ લોકોને આપણે થોડિક સ્કીમ આપી દઈશું થોડક મતલબ સરળ કરી દઈશું એ લોકો ખેતી કરવા માટે તો મતલબ આપણા માટે કઈ એટલું બધું થઈ જવાનું નથી જેથી કરીને ખેડૂત લોકો કેટલાક બધા પણ અ ખેતીમાં ડીવું ચડી જતું હોય છે ખેતી કરવાના કારણે તો મતલબ આપણે થોડુંક એ લોકોને સ્કીમ આપી શકીએ જેથી કરીને એ લોકો સારી રીતના ખેતી કરી શકી અને સારા એવા પૈસા એ લોકો પણ કમાઈ શકે કારણ કે એ લોકો જે કામ કરે છે પરિશ્રમ ન એવું કામ બધા જ થઈ શકતું નથી અને પરિશ્રમનુંું કામ એવું હોય છે કે મતલબમાં બધા જ લોકો કરી શકતા નથી અને આપણે મતલબમાં જે ઓફિસમાં બેસીને કામ કરે છે એ પણ કામ કરતા જ હોય પરંતુ પરિશ્રમ ન કામ એ ખુબ જ વધારે મહેનત નું કામ હોય અને ખેડૂત માટે મહેનતનું ને પ્રોફિટ ના મળવાનું હોય તો ખુબ જ ખરાબ કહેવાય અને જેથી કરીને થોડુંક પણ એ વાતાવરણમાં એમટેમ થાય અને થોડુંક એવ લોસ ની ઉજવવાની સંભાવના હોય તો સરકાર લોકોએ ખેડૂતને થોડીક સબસીિડી આપીને તે બચાવી લેવું જોઈએ જેથી કરીને ખેડૂત બીજા વર્ષ પણ ખેતી કરી શકી તો ચાલો ભાઈ ખેતીની આવકની વાત કરીને તમારી સાથે મને ખુબ જારે એવો આનંદ થયો તો આપણે બીજા મતલબ બીજી વખત ફોન કરાતો ત્યારે આપણેે બીજી બધી વાત પણ તેમાં આવરી લેેશું હ